હલો,
હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો? મારો અવાજ આવે છે.
હા હા સરસ આવે છે.
હારું. આજે હું વિચારતી હતી કે હવામાન વિશે વાત કરવું. કેમકે વરસાદ બી ઘડીક તડકો નીકળે. ઘડીક વરસાદ આવે ઘણું આમ ભગવાને કેવું ગોઠવેલું છે એમ, ત્રણ ઋતુ છે આપણા,
હા સાચી વાત છે આપણા દેશની અંદર આપણે જોઈએ. તો ખરેખર ઋતુ પ્રમાણે હવામાન છે એ, એમાં ચેન્જીસ આવે છે. એમાં શું શિયાળો આવે, ઉનાળો અને ચોમાસું. આપણા દેશની અંદર આ ત્રણ ઋતુઓ છે. તો આ ઋતુઓ પ્રમાણે આપણા દેશની અંદર હવામાન ચેન્જ થાય છે. એમાં શિયાળામાં આપડે જોઈએ. તો કેવું કે ઠંડ ઠંડક થઈ જાય છે હે ને ઠંડી આપડા દેશમાં પડે છે તો ત્યારે એકદમ જ અ બધી જ જગ્યાએ ઠંડી પડે જે બરફ પડે છે કોઈ કોઈ જગ્યાએ. અટલે તાપમાન એકદમ નીચું જતું રે છે એટલે આ રીતે ને હવામાનમાં ઠંડક પ્રસરી જાય છે.
હું સાચી વાત છે તમારી. કે આપડે આપડા દેશમાં ત્રણ ઋતુ છે એ સારી વાત છે. અને આપને ઘણો આનંદ છે અને આપડે બધી ઋતુ નો આનંદ લઈ શક કિયે છે કેમ કે આપડે બીજા દેશમાં જોવા જઈએ તો ત્યાં ઘણી જગ્યાએ બર્ફીલો પહાડ હોય તો ત્યાં સવારથી સાંજ આખો દિવસ ઘડીક તડકો નીકળે ઘડીક વરસાદ હોય બપોરે વરસાદ હોય તો રાત્રે વરસાદ હોય તો કા પછી રાતે ઠંડી લાગે કા સવારે વરસાદ હોય એવી રીતે હોય છે બધી જગ્યાએ.
બીજા દેશમાં અને આપ પડે અઈયા તો શું કે આપને ત્રણેય ઋતુ નો લાભ મળે છે. જેમ કે ઉનાળો છે શિયાળો છે ચોમાસું છે અને ઉનાળા માં આપને તડકો પડે છે પણ ઘણું એ વાત તણ ઘડીક વાર આપણે જેમ કે હળવા કપડાં પેરીએ ઠંડુ પાણી પીવું આપને ગમે છે ફ્રૂટ ખાવા ગમે છે.
પાચ. એટલે ઉનાળો આવે આપડા દેશની અંદર કેવું છે કે શિયાળો લગભગ આપડે જોઈએ છીએ
છે કે કે નવેમ્બરથી ચાલુ થાય ને ફેબ્રુઆરી સુધી હોય.
પછી આપડે જોઈએ છીએ કે માર્ચથી અ એક લીપે મે મઈના સુધી. સુધી આપડે ઉનાળો હોય છે તે ઉનાળા ની અંદર કેવુ કે સખત ગરમી પડે છે આપડે બ બાર નીકળીએ
કળીએ તો ઘણી જગ્યાએ રૂંવાડે ધણી જગ્યાએ પછીઓ પછીનો થઈ જાય છે.
અને આ ઉનાળામાં આપણને પછી કેવું ઠંડા પીણા છે અ બધુ ધા એવા ફ્રૂટ્સ હોય છે કે જે આપણને ઠંડક આપે છે તે બધું ખાવાનું આઈસક્રીમ ગોલા એવું બધું ખાવાની મજા આવે છે શિયાળાની અંદર આપણને કેવું કે અ જયારે આપડે ઠંડી પડતી હોય તો ત્યારે આપણે અડદ દિયા છે કે ભઈ અ કોઈ પણ એવા વસાણા આપડે ખાઈએ છીએ. એટલે એ બધી આપડે ઋતુઓની ખા જમવામાં પણ આપડે અલગ અલગ ખૂબ મજા છે.
હા એ વાત તમારી સારી લાયગી મને કે આપડે અ જે ઋતુ પ્રમાણે આપ પડે બધું ખોરાક લઈ શકીએ છી પૌષ્ટિક ખોરાક લઈ શકીયે છીએ. સારો ખોરાક લઈ શકીએ છીએ આપડે ઉનાળામાં સારું ઠંડુ પાણી પી શકી ઠંડા પીણા ભી પી શકી છીએ. એ વાત મને સારી લાયગી તમારી કે આપડે શિયાળો છે. કે ચલો શિયાળો આયો તો શિયાળામાં આપડે કસરત કરી શકી તો કસરત કરી. તો આપડે સારું સ્વચછ આપડું શરીર થાય. તંદુરસ્ત રહે શરીર શર શિયાળામાં આપડે વહેલા ઉઠીને કસરત કયરી હોય તો પછી આપને જમવાનું બી સારું ભાવે આપને. અડદિયા જેમ કે તમે કીધું અડદિયા પાક છે. કે બીજા લાડવા છે કે એવું. ઘણું બધું પૌષ્ટિક આહાર ભી આપને ખાવો ગમે.
હા અને શિયાળામાં કેવું હોય સુકું હવામાન હોય ને એટલે આપણને બધું સરસ થી બધું પચી જાય અને આખા વરષની આપણને જે બધી શક્ જોતી હોય એ આપણે શિયાળામાં આવું બધું ખાઈએ છીએ એનાથી મળી રહે છે. ઉનાળામાં આપણે જોઈએ છીએ તો અ આપણેે આ બધા ઠંડા પીણા તો પીએ પણ એ ઉપરાંત લીંબુ શરબત છે. કે પછી વોટરમેલન નું જ્યુસ છે પછી ત્યારે તો કેરી ખૂબ પાકે છે તો એ પણ ખાવાની મજા છે ત્યાર પછી આપણે જોઈએ.
જોઈએ તો જૂનથી
સપ્ટેમ્બર સુધી આપડણે અ ચોમાસું આવે છે અને ચોમાસાની અંદર કેવું. કે ભેજવાળા પવનો એકદમ આવા માંડે છે પછી જયારે આપણે ઉનાળામાં ખૂબ ગરમી થી અ ત્રાસી ગયા હોય ત્યારે પછી જયારે વરસાદ આવે હવામાનમાં ઠંડક થઈ જાય અને એ જે પાણીના પહેલા ટીપાઓ પડે અને જે વર્ષ આપણને ધરતી માંથી અ સરસ મજાની જે સુગંધ આવે એ મને બહુ ગમે છે અને એ જે પેલા વરસાદમાં નાહવાની ને એવી બધી ખુબ મજા આવે છે.
એ વાત મને સારી લાગી કે આપડે જે ભીની માટી હોય એની સુગંધ આપણે લેવી બોવ સારી લાગે છે બોસ સારો અનુભવ થાય છે આપને, અને ઉનાળા માં ઘણા લોકોને એ જે અરાય કે એવું થયું હોય તો ઈ પેલા વરસાદમાં નાય તો એવું મેં સાંભળ્યું છે કે પેલા વરસાદમાં નાવાથી એ જતું રે છે, અને મજા આવે છે.
હા, એટલે આપળા દેશની અંદર કેવું છે કે આજે ત્રણે ત્રણ અ ઋતુઓ જોવા મળે છે અને ત્રણે ત્રણ ઋતુમાં આપળે અલગ અલગ હવામાન જોવા મળે છે આ ચોમાસામાં આપળે જોઈએ છીએ આ ભેજ
ભેજ વાળા પવનો આવે અને પછી વરસાદ આવે અને એને લીધે આપણને પાણી
જે પીવાના પાણીનો જે પ્રોબ્લેમ હોય છે એ પણ સોલ થઈ જાય છે, અને આપળે જોઈએ છે કે ચોમાસામાં જ આપળે મોટા ભાગના તેહવારો પણ આવે છે ને તેહવારો ઉજવવાનું હોય છે કારણ કે ત્યારનું વાતાવરણ જે એવું હોય છે કે ત્યારે વ્રત ઉપવાસ વધારે આવે છે કારણ કે ત્યારે આપળુ પેટની અંદર કેવું હોય છે કે ભેજને લીધે વધારે પાચન નથી થા તુ તો આજે ચોમાસાની ઋતુ દરમિયાન આ પળે વ્રત ઉપવાસ કરીએ તો આપણી જે અ પાચનની જે શ ક્તિ છે એ જળવાઈ રહે છે અટલે ચોમાસામાં આપળે અ એ રીતે પણ બો સારું રે છે.
હા, એ વાત ભી તમારી સારી લાયગી કે અમ ઘણા બધા ચોમાસામાં ઉપવાસ જે છોકરીઓ કરતા હોય ગૌરી વ્રત છે, જયાપારતી વ્રત છે, એ બધા. એટલા માટે આવે કે આપળે પાચન એટલું બધું થય ના શકતું હોય તો આપળે વ્રત કરીએ તો એ સારું રે આપળા શરીર માટે અને આમ વરસાદા હોય તો વરસાદ આવે પછી કેવી આ અ ખેડૂતો માટે બી સારું કે અ સારું પડે છે ખેતી કરવા માટે અને આમ પાણીનું જેમ તમે કીધું કે આપળે જીવનભરનું પાણીવીનું સંગ્રહ થઈ જાય છે.
અવે આ અમણાં આપળે જોઈએ છીએ, હા આપણે જોઈએ છીએ કે, હવે ઘણી વખત આપળે શિયાળો હોય તોએ વરસાદ આવી જાય છે અ ઉનાળો હોય તોએ વરસાદ આવી જાય છે, અટલે આ બધા આમ અ આપળા હવામાનમાં અ બો મોટું પરિવર્તન આવી ગ્યું છે એનું એક કારણ છે વૃક્ષોને આપળે બો કાપી નાખીએ છીએ અને પ્રદુષણ, વાહનોનું પ્રદુષણ હોય કે કારખાનાઓના જે એમાંથી ધુમાડા નીકળે છે એને કરણે આપળુ પૃથ્વીનું તાપમાન છે ખુબ વધી ગ્યું છે અવે આપળે જોઈએ છે કે શિયાળામાં અ ઠંડી બો વધારે લાગતી જ નથી પણ ઉનાળામાં આપણને ગરમી ખુબ વધારે લાગે છે, કારણ કે આ બધા જે અ આપળે જે અ થાય છે કે જે વૃક્ષોનું કાપડ પ્રદુષણ એને લીધે આપળે પૃથ્વીનું તાપમાન ખુબ વધી ગ્યું છે, અને આપ ળે એને ગ્લોબલ વોર્મિંગ કૈએ છીએ અને એને લીધે ક્યારેક શું થાય છે કે વરસાદ ખૂબ પળી જાય છે અને ક્યારેક શું થાય છે કે વરસાદ બિલકુલ પડતો જ નથી. એટલે આવું બધું આપળે હવામાનમાં બો ફેરફારો થઈ ગ્યા છે.
હા, એ વાત સાચી છે તમારી કે, ઘણી વખત વરસાદ શિયાળામાં ભી આવી જાય છે કે જેને આપણે માવઠું બી કહીએ છીએ. અને પેલા તો ને ખુબ નુકસાન હા, ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય છે, પછી આપને બી એ ત્યારે લીલા શાકભાજી કે, એવું કાઈ મળતું નથી, એટલે આપડે પછી કઠોળ નો ઉપયોગ કરતા હોઈએ, ત્યારે ત્યારે પછી આપડે ફળ હા શાકભાજી, ફળ, ફ્રૂટ એ બધું થોડું ખરાબ થઈ જાય, તો પછી આપડે ત્યારે એટલી બધી શાકભાજીને એવું મળે નહી તો, આપડે પછી ત્યારે વિટામિન બધા જે હોય, એનો ઉપયોગ કરીએ છે.
હા, એટલે શું થાય છે કે? આપડે આ ટાઈમે ખેડૂતોને પાક હોય છે, એ આખે આખો નિષ્ફળ વય થઈ જાય છે, પાણીમાં બધું. ખરાબ થઈ જાય છે, જેને લીધે આખી આખી અસર શું થાય છે કે? આપણને, બધાને પડે છે સામા ને નાગરિકો હોય, બધા જ મનુષ્ય હોય કે, પશુ- પક્ષી હોય. કે પછી, કોઈ પણ હોય એને શું થાય કે આપણને જે પાક
પાક ન મળે તો, એને લીધે આખું મોંઘવારી વધે.
અને પશુ પક્ષીઓને રેવાનું ને, એક અ પશુઓ માટે જે ઘાસકારો, ઘાસચારો અ જે હોય. તે પણ આખો ખરાબ થઈ જાય છે. એટલે, આપણને આ બધાને લીધે ખુબ જ, નુકસાન થાય છે.
હા, એ વાત સાચી છે, તમારી. પણ શું, અત્યારે હવે આ આધુનિક સમયમાં ગસ વસ્તી વધતી જાય છે. અને વૃક્ષો ઘટતા જાય છે. એટલે, એના લીધે આપણે એ તમે જેમ કીધું કે, વરસાદ વૃક્ષો હોય પેલા ઘણો ઈ બધું, સંતુલિત રહેતું તું બધું. કે ચોમાસું હોય ત્યારે, ચોમાસું વરસાદ જ આવતો અને શિયાળો હોય ત્યારે ઠંડી જ લાગતી અને ઉનાળો હોય ત્યારે એટલો બધો તાપ ન લાગતો પણ એમ કે, આમ જળવાય રહેેતું તાપમાન અત્યારે ગરમી બો વધ અતિશય વધી જાય છે.
હા, એટલે આ બધું હવામાન છે. એમાં આપણા જીવન ઉપર ઘણી બધી અસર થાય છે. તો આજે આ ટોપિક ઉપર ઉપર વાત કરીને, તમારી સાથે મને ઘ ઘણી મજા આવી ગઈ છે. તો હવે આપણે પછી, બીજા ટોપિક પર મળીશું.
હા, મને ભી તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો. ધન્યવાદ.
મળીએ પાછા, હા, ધન્યવાદ.